હલો
હલો કેમ છો મજામાં મે હું પણ મજામાં જ છું.
શું ચાલતું છે બાકી
બાકી તો બધું ઠીક છે સ્ટડી પણ ચાલે છે નોકરી પણ ચાલે છે.
હા બસ મારી પણ ઠીક છે સ્ટડી તો હમણાં કમ્પ્લીટ થઈ ગઈ હવે જોઈએ આગળ શું પ્લાન છે હવે
હમ ચાલ તો આપડે આપણા ટોપિક પર વાત કરીએ.
હા એજ ને તમને શું લાગે મોબાઈલ ના કયા ફાયદા છે. કયા મતલબ નુકસાન છે.
ઘણા બધા છે.
એજ ને તો તમે મને કઈ ફાયદા જણાવશો.
ફાયદા ફાયદા તો જેમ કે ફોનના ફાયદા તો ઘણા બધા છે ફોન ના માધ્યથી આપણે ઘણી બધી જોબ ઘણી બધી માહિતી મેળવી છે. કીયે છે.
હ આ તો તમને સાચું કીધું કેમ કે ફોન માટે આપણે જો કશે આપણે જે જગ્યા પર ખબર ની હોય એ જગ્યા ને આપણે માહિતી મેળવી શકો છો. કે આપણે કશે ખોવાઈ ગેલા થયો તો મેપ ના આધાર પર આપણે એ જગ્યાથી નીકળી શકો છો. અને કઈ જગ્યા નો આપણે અગર કોઈ મતલબ કોઈનું ઇન્ફોર્મેશન યા કોઈ ન ફોન લગાવવો પડે એ બી આપણે મોબાઈલથી કરી શકો છો અને એ મોબાઈલ ના બી બો મતલબ નુકસાન યા ડિસએડવાન્ટેજ બી બો છે. તમે મને કોઈ કેસો
ફોનનું એડિકશન એ છે કે આપણે ઇન ઇન્સ્ટાગ્રામ પર રીલ મચેદયે કે રીલો જોઈએ તેમાં આપણો ઘણો બધો સમય નાહી જાય છે જેથી આપણે આપણે બીજા કામો પર કરી શકતા નથી જેમ કે સ્ટડી છે એમ છે.
આ તો તમને સાચું કીધું જો તમે રીલ્સ જોતા હોય તો આપડે એક દોઢ કલાક એમ જ નીકળી જાય છે. આપ ખબર બી નહી પડતું કે ભાઈ આપડે એ એક દોઢ કલાકથી રીલ્સ જોતા છે બને જો તમે રીલ રીલ્સ આપડે મતલબ આપડે બોર થતા હોય ત્યારે જો જોઈ શકો છો અને આપડ કામ ચાલતું હોય ને આપણે ત્યારે રીલ્સ જોતા છો પછી આપણે બહુ નુકસાન થાય એનામાં આપ સ્ટડીમાં આપડે જો સ્ટડી નહી થાય ક આપડે જ જોબ પર છો તો જોબ કરતા હોય તો પછી આપડે મેનેજર હોય યા પછી આપણ સિનિયર હોય આપે ડાટે પ તમે કામ છોડીને મોબાઈલ જોતા છો
હમ અને ફોન ના માધ્યમથી ઘણા આપણે આલ પણ બ બનતા જઈએ છીએ પેલા કરતા
એજ નહી અને જો કોઈને હા અને જો તમે તો ફસાવ નું કામ બી જો વધારે થઈ ગયેલું છે ફોન ના લીધે એટલે
ફોન ના માધ્યમથી આપણે આપણે ફોન ન મોટા મોટો એડવાન્સ કે આપણે દુનિયા કોઈ પણ ખૂણે આપણે વાત કરી શકીએ છીએ કોઈ પણ ખૂણાની માહિતી મેળવી શકીએ છીએ મોટા ભાગનું આપણને દુનિયા વિશે ઇરટમાં મળી શકીી જેથી આપણે આપડે કોઈને પા એથી પૂછવું કે એવું પડતું નથી ફોન બધું જાણવા મળી જાય છે કે હાલમાં શું ચાલે છે ભૂતકાળમાં શું થયું હતું એ મોટા ભાગનું
હા એ તો તમને સાચું કીધું આપડે જે ખબર નની હોય શકે ને આપડી એ માહિતી મેળવી શકો છો કેમ કે જો પાસ્ટ યા પ્રેઝન્ટમાં જો તો એ આપડે તો પ્રેઝન્ટમાં જે આપડે ખબર છે પણ પાસ્ટમાં શું હતું ફ્યુ મતલબ કોઈ કોઈ વારે હવે આગળ શું આવવાનું છે એ બી કોઈ કોઈને ખબર પડી જત છે કે ભાઈ વરસાદ આવે હ જે મોબાઈલમાં અડેટ દેખાડ કે ભ બે દિવસ પછી ત્રણ દિવસ પછી વરસાદ આવવાની છે પેલા એવું ખબર નહ પડતી હમણાં તો એ બી ખબર પડી જાય છે કેડમિટ અને કઈ મતલબ કોઈનો કોઈ એ મતલબ કોઈની ઇન્ફોર્મે કોઈને કહેવાનું હોય કે ભાઈ આપણે અહીંયા જવું છું કઈ આપણી ટ્રીપ પ્લાન હોય એ બી આપણે ફોન પર જ કરી લેવ લેતા હોય
હમ
બાકી તમને શું લાગતું છે ફોનથી મતલબ આગળ બી એવું જ રહે કે આગળ થોડુંક બદલી જાય
આગળ તો શું આગળ તો આગળ તો ફોન ના એડવાન્ટેજ એ પણ ઘણા છે ફોન ના માધ્યમથી
હા એ તો તમને આચું કીધું
આપડ આપણા ફોનને ફોનમાં ભવિષ્યમાં આપણા આપડા ફોનમાં આપ જે એઆઈ સોફ્ટવેર મળી જાય છે જેમ કે જીમીની ચે ચેટ જીપી એના માધ્યમ થી પણ આપણે ઘણો બધો આપડા આપડ ફાયદો ઉચકી છે પણ ફાયડોલ લઈ શકીએ છેએ માહિતી મેળવી શકીએ છ છેીએ ના આપે આપડી થિંકિંગ વધારી શકી છે
અને એ એઆઈ એઆઈથી આપને બહ એઆઈથી આપે બહ ફાયદો મળે છે પછી
હમ પ કે ફોનનો એક મોટામાં મોટો ફાયદો એ છે કે હમણાં જે લોકો ગેમ રમે છે બીજું કઈ કરે છે એમાં પણ બહુ મોટો એ થ છે ઈ સ્પોર્ટ ત વિશે ખબર હશે ફ્રી ફાયર બીજીમાં ગમીમીને ગઈ પાંચ છ કોના ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે
હા ઈ સ્પોર્ટ વાલા માટે બહ સારું છે કેમ કે એમને સપોર્ટ પોર્ટ બી મળી જાય છે અને એમને ખબર નહી જો જયારે મતલબ ફોન ન હતો અને સ્પોર્ટ વાળા પ્લેયર જતે જે હ જે ખાલી પીસી જે ના પાય પીસીું એ પીસી પર રમતા હતા પણ હમણાં એવું થઈ ગયેું છે કે ભાઈ હમણાં જો ફોનમાં બી રમતા આવતો છે અને આપણે અગર ફોનમાં મતલબ સપોર્ટ નહી કરે તો ત્યારે આપણે પીસીમાં રમવા જાય પણ હમણાં ફોનમાંી સપોર્ટ મળલિક ગેલો છે તું જોગ ફ્રી ફાયર થઈ ગયો પબજી થઈ ગયો પછી હજુ બે ત્રણ ગેમ છે જે ઈ સ્પોર્ટ અવેલેબલ કરે છે એમનેરા આપ પાર્ટિસપેટ કરી શકો છો
હમ આપણા ફોનમાં વિ વિવિધ ગેમો છે જેમકે બીજીએમ છે ફ્રી ફાયર છે મોબાઈલ એજ છે ને પછી પોકેમોન વા પોકેમોન છે એ બધી ગેમોથી આપે પેલા ટાઈમપાસમાં કતા આવે કરીને એડવાન્ટેજ વધી જાય
હા એ તો છે જ પે પેલા જો ઈ સ્પોર્ટ નની હતું ત્યારે બધા ટમ્ કપાસ માટે રમતા હતા પણ હમણાં ઈ સ્પોર્ટ માંથી બી કમાઈ ચાલુ થઈ ગયેલી છે તો બધા જો ઈ સ્પોર્ટ બાજુ વધારે જતા છે હવે પણ તમે જો એ મતલબ જેમને ખબર હોય એ જે ફાયદો કરી લેતા છે એ બરાબર ફાયદો કરતા છે પણ જેમને હવે જો નાનલા છોકરા પાયા વગર આ ફોન લીધો તો પછી એ ફાયદો નહી કરે એ બધા રમતા જ હોય સ્ટડી નહી કરે પછી એ વધારે યુટ્યુબ વગેરે યા પછી કઈ પણ કાર્ટૂન વગેરે જોતા હોય
એજ
એજ નહી મતલબ નાનલા છોકરા જેટલી આપણે જેટલા યુઝ કરી શકો છે એ નાના છોકરા એટલા ફાયદા નહી લઈ શકી એ મોબાઈલમાં
પણ હ તમને શું લાગ્યું ફોન ના ફાયદા વધારે છે કે ગે ફાયદા વધારે છે
હા જેટલા ફાયદા છે એટલાિ મતલબ ન સ પન છેે પો નવે હમણાં એવું થઇ ગયેલો છે.
હમ પણ એ આપડા પર નિર્ભર કરે કે આપડે આપડા ફોન ને કેવી રીતે ઉપયોગ કરીયે છે.
હા એ તો આપડે મતલબ આપડે સમજી શકું મતલબ આપડે એના ઉપયોગ કરું પણ નાનલા છોકરાઓને એટલો સમજ નથી કે ભઈ મોબાઈલમાં શું રમવાનું છે કોઈ કોઈ વાર જો તમે એ એ દર કોઈ ગેમ રમતા હોય એમાં આગળ કોઈ ઓપ્શનમાં ક્લિક કરી દે તો પછી ઘરના અને પૈસા કટ થઈ જાય પછી મમ્મી પપ્પા એ ટેન્શનમાં આવી જ
હમ. હા જો જેમ જેમ આ ફોનનો વિકા ફોનનો યુઝ વધે છે તેમ તેમ આ ડિજીિટલ સ્કે સ્કેમ અ સ્કેમ પણ બઉ વધતા જાય છે ફોનના માધ્યમથી જેમ કે કોઈ આપડો અન્નોન એપ પર જઈને ઓટીપી સબમિટ કરવો જે સબમિટ કરવો વગેરે વગેરે
તો એ જ કે એવું જ કઉ છું ને મેં તમને હવે જો નાના છોકરાના હાથમાં જરાગર મોબાઈલ હશે ને એને ફોન આવ્યો કે ભઈ તમારા મતલબ મેં બેંક ડિટ ટેલ્સ બેક માંથી બોલું છું બેંક ડિટેલ્સ મારાં માટે વેરફિકેશન માટે મે ઉ તમને ઓટીપી મો કલ્યું પણ છોકરાને નથી ખબર ફેંકબી રહ્યું છ બીજા કઈના પાસે મો બલ રહે તે ફોન કટ કરી દે છોકરો ઉચકી લે ને આઉ પછી એનો ફેમિલીને જયારે ખબર પડે કે આપડા બેંક માંથી પછી બીજું કઈ પ્રોબ્લેમ થઈ ગેલી છે પછી એ છોકરા ને બો
હમ ના આપડા ખોટા ખોટા આ અસમેસો પણ આવ છે કે તમે આટલા રૂપિયા જીતી ગયા પૈસા ક્લેમ કરવા માટે આના પર ક્લિક કરો એવું ઘણી વખત થતું હોય છે તો થોડાક ગેર સમજના બાળકો એ પ ક્લિક કરીને કઈ માહિતી સબમિટ કરી દી છે જેના કારણે પણ આપડા આપેડે જ્યારે સ્કેમ થાય છે આપડા અઉન્ટમાંથી પૈસા ઉડી જાય છે એ બધું ગેરફાયદામાં હે.
હમ આ તો તમે હાચું કીધું જો તમે કોઈક વાર જે જે જંગલી રમી કરીને એક ગેમ છે. એનો તો બો મતલબ કેટલી વાર તમેં દોઢ લાખનો મળશે ડાઈ લા નો મળશે એવા બઉ નોટિફિકેશન પડે કોઈ કોઈ વાર તો.
હમ
તો એ તો કોઈ મોબાઈલમાં ગેમ ની રોય તો પણ એને નોટ ફિકેશન આવા લાયુ કી તો કોઈ વાર આપડા થી અગર ટચ થઈ ગીઉ આપડી ભી બધી ઇન્ફોર્મેશન પૂછી પછી આપડે બેક કરી દઉ
હમ બરાબર છે ફોન ફોન ના માધ્યમથી જેમ ફોન ફોનનો ઉપયોગ વધે છે તેમ આપણે ડિજિટલ બેન્કિંગની સુવિધા પણ આપણને મળી છે જેમ કે યુ યુ પી આઈ છે યુ પી આઈ વલેટ છે જેના માટે એ આપણે શોપિંગ કરી શકીએએ પડતું
હા એ આ એક મતલબ એ મતલબ સૌથી હારું ફાયદુપૂર્ણ આ છે કે આપડે બેંકમાં જવાનું નથી અને આ આપણે વધારે કેશ ભી મુકવાની નથી આપળા નાય કેમ કે જો કેશ વધારે હોય તો કોઈને ખબર પડી તો આપણે ચોરી ના ભી છે
થેન્ક યુ
ચાલો પછી વાત કરીએ આપડે
હ જલ્દી વાત કરજો